હલો હમ્મ કેમ બસ જો મજામાં તમે મજામાં
બસ મજામાં આખો દિવસ અહં બિલ્ડિંગ બને અહં બિલ્ડીિંગ બને કામ ચાલુ ને અવાજ અવાજને સિમેન્ટ ને ધૂળ ઉડે આ ખરેખર શહેરોમાં રેવાનો કંટાળો છેહો નવા નવા બિલ્ડીંગો નવા નવા ફ્લેટો બન્યાજ કરે દસ માળના ને અગિયાર માળના સત્તર માળના ને આખો દિવસ કન્સ્ટ્રક્સન ચાલુ રે અને આમ કંટાળી જઈએ આપણે એવા વાતાવરણમાં રહી રહીને.
તમારી વાત એકદમ સાચી પણ એ તો થવાનું છે ને તમે જ વિચારો. અત્યારે ગામડામાં કોઈને રેવું ગમે છે જે બી પબ્લિક હોય ને સીધા સિટી માં જ એમને આવું હોય. એટલે એટલી બધી પબ્લિક ને એ લોકોને સિટી માં પાણી પૂરું પાડુ પડે વીજળી પૂરું પાડ્યું પ્લસ આપણા સિટીમાં હવે એટલું જગ્યા જ નથી હવે નવા નવા જે બી નજીક નજીક ના ગામડા છે ને બધા સિટીમાં એડ થવા માંડ્યા છે. કારણ કે જો ગામડામાં એ લોકોને કોઈ સારું શિક્ષણ બાળકોને મળતું નથી કારણ કે સ્કૂલો હોય ને તો ખાલી દસમા બારમા સુધીની હોય. કોઈ એના સ્ટુડન્ટને હાયર એજ્યુકેશન લેવું હોય કોલેજ કરવી હોય. તેમને ફરજિયાત સિટીમાં જોવું જ પડે એવું છે ગામડામાં એ લોકો ખાલી એ લોકો પ્રાથમિક શિક્ષણ જ ગવર્મેન્ટ પૂરું પાડે છે આગળ કોઈ બાળકોને ભણવા માટે કઈ સુવિધા જ નથી પ્લસ હવે તમે મોટા નું લઈ લો કે એ લોકોને એ લોકો ચલો ભણી તો લીધું પાછા ઘરે ગયા તો એના માટે કઈ રોજગારી માટે કોઈ સાધન નથી. કઈ ભી એમને કમાવું હોય કાંઈ જોબ કરવી હોય તો ફરજિયાત એ લોકોને શહેરોમાં જવું પડે એમ છે ગામડામાં એક તમે ખેતી સિવાય કઈ બી હવે કરી શકો નહી. એટલે પછી હવે શેરોમાં તો વધવાનું જ છે ને
હા એ વાત તમારી સાચી પણ હવે અમે જે રોડમાં રહીએ છીએ એની તમને વાત કરું તો પાંચ થી છ વર્ષ પહેલાની જ તમને વાત કરું તો એટલો સરસ ખાલી રોડ હતો થોડી ઘણી બેઝિક દુકાનો હતી અને બંગલાઓ હતા કે થોડા ઘણા આવી રીતે અપાર્ટમેન્ટ હતા પણ એ પણ કેવા ક ત્રણ માળના કે પાંચ માળના તો આમ આખો એરિયા એવો સરસ શાંત લાગે એકદમ આમ ઓર્ગેનાઈઝ હોય એવો લાગે અને પ્લસ તમે જુઓ ને તો એટલા બધા સરસ મોટા મોટા ઝાડ ઉગેલા હતા કે લીમડાના અને વડના અને તો ઈવન રાત્રે જો આંટો મારવા નીકળો ને તો એટલોું સરસ ઠંડો પવન આવે એટલી ગ્રીનરી હતી એટલા મોટા મોટા સરસ ઝાડ હતા પણ હવે તો આમ જાણે કે કોંક્રટ ના જંગલો થઈ ગયા હોય જ્યાં જુવ ત્યાં આખા રોડ ઉપર મોટા ને મોટા ફ્લેટો બન્યા કરે છે. અ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા કરે છે મોલ બન્યા કરે છે અને આખ્ખા એરિયાની જે મજા હતી ને એ હવે એવું લાગે છે કે જાણે આખો એરિયા હ એ જે પાંચ છ વર્ષ પેલા જે એરિયા હતો ને એ હવે રહ્યો જ નથી એને બધું બદલાઈ ગયું છે ભીડ ભીડ ને ટ્રાફિક ને હોન ના અવાજ વાહનો ના ધુમાડાને કન્સ્ટ્રક્શન નચ રોવું ને આ મજાને આપણને એવું લાગે કે હવે રેવાની મજા જ નથી આવતી
એકદમ તમારી વાત આટલી બધી ગરમી શું પણ વધી ગઈ છે એનું કારણ જ એ છે કારણ કે એક તો તમે રોડ ઉપર પબ્લિક જુઓ અને દરેક ઘરમાં હવે તમે જોશો ને શહેરોમાં તે ઘરમાં બબ્બે ત્રણ ત્રણ વાય કલ થઈ ગયા છે એટલે વાહનો નું બધા ધુમાડા એટલે પોલ્યુશન બી એટલું જ બધું તમે જોજો હવે આપણું સ્વાસ્થ્ય જે ગામડાના લોકો જે હોશ થી ખાઈ શકે મહેનત નું કામ કરી શકે ને હવે આપડા એવા સિટી ના છોકરાઓ તમે જોજો કે થોડુંક કરવા જાય ને તો તરત થાકી જાય આફી જાય કાઈ લોકોને કોઈ વસ્તુની ધુમાડાની એલર્જી થઈ જાય ધૂળની એલર્જી થઈ જાય એટલે શહેરોમાં આપણને શુદ્ધ હવા નથી મળતી શુદ્ધ ખોરાક હવે તમે ખોરાક લો તો તમને લાગે છે આપડા શાકભાજી ફળો ખાઈએ છે કોઈ બી ચોખ્ખા છે કે ઓર્ગેનિક છે આપણને કેવા ફળો મળે છે કે ઇન્જેક્શન મારી મારીને એને ઉગાડી દીધા છે એમાં દવાઓ નાખ ખી નાખી ને એવા તો આપડે ખોરાક ખાઈએ છે. ને પાણી પાણી આપણને સુ આપડા પાણી આપણને ચોખ્ખું મળતું જ નથી એટલે આપણે બોર્ડ ના ગંદા ક્ષાર વાળા પાણી પીએ જે સિટીમાં એટલે હું તમને કહું ને તો સિટીમાં આપને હવા પાણી ખોરાક એક બી વસ શુ શુદ્ધ મળતી નથી લા આપડા બાળકો તમે જોજો ગામડા ના બાળ જે તાકાત વાળા હોય ને આપડા બાળકો કેટલાય એની સામે કમજોર લાગશે થોડીક વાર માં થાકી જાય તે લોકોને કઈ શુદ્ધ હવે મળતું જ નથી સિટીમાં
હા એકદમ તમારી વાત સાચી છે અને તમે આ પ્રદુષણ ની વાત કરી ને એના ઉપ પરથી મને યાદ આયુ કે દિલ્હી જેવા મોટા સિટીમાં તો વધારે પડતું પ્રદુષણ છે જ તો ત્યાં તો વચ્ચે પેલો ઓડી વન નો નિયમ અ લગાયેલો હતો. એક દિવસે આ નંબર ની ગાડીઓ જાયને બીજા દિવસે બીજા નંબરની ગાડી જાય ને. પછી ત્યાં તો એટલું બધું પ્રદુષણ છે ને કે તમે સાંજ પડે. તમારાથી દસ ફૂટ દૂર ઉભેલો માણસ હોય ને એને તમે સારી રીતે જોઈ ના શકો. એટલા બધા ધુમાડા અને. કાળી હવા અને પ્રદુષણ ને એવી ખરાબ હવા લોકો પોતાના શ્વાસમાં લે. એટલે ફેફસાને નુકસાન થાય ને બીજી બધી બીમારીઓ આવે. અને હવે એવું નથી કે દિલ્હી તો ખરાબ છે જ પણ એની સાથે સાથે બીજા ઘણા શહેરો પણ એવા છે જ્યાં આજ સેમ વસ્તુ આજ. પ્રદૂષણ વધી રહ્યું છે તેનું કારણ પણ એજ છે. કે આ વાહનો ના જે ધુમાડા છે કે કારણ કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર તો વધ્યા જ કરે છે. પેલા એવું હતું કે દરેક ઘરમાં એક ટુ વ્હીલર હતું. અને પંદર વીસ ઘર ઘરની અ માં એકાદ એક ગાડી હત તી કોઈ ની પાસે. પણ હવે તો બધું બદલાઈ ગયું છે એક ઘરમાં આરામથી ત્રણ થી ચાર ટુ વ્હીલર હોય. અને ગાડીઓ પણ કોમન થઈ ગઈ છે હવે તો ઘણાના ઘરમાં મેં બબ્બે ત્રણ ત્રણ ગાડીઓ જોયેલી છે બધાના માટે અલગ અલગ ગાડી. તો એમાં નેમાં પ્રદુષણ વધ્યા કરે. પછી આ બીજા બધા અ ફેક્ટર્સ ભાગ ભજવે. કે આ કન્સ્ટ્રક્શનનો જે કચરો હોય કે પછી આ ફેક્ટરીઓના જે. ધુમાડા હોય. તો એના લીધે આબોહવા એકદમ જ બગડી રહી છે. તો એવું થાય કે થોડાક દિવસ તો આ વાતાવરણ માંથી બહાર નીકળવું પડે. તો એના લીધે કઈક ગામડામાં કે જ્યા ચોખ્ખું ખેતરો હોય, વાડી હોય. એવી જગ્યાએ જઈને આપણને જયારે રજાઓ મલે જયારે આપણને ટાઈમ મલે. તો મને તો એવું લાગે છે કે ત્યારે થોડા દિવસ એવી જગ્યાઓમાં જઈ. અને તાજી હવા આપડે લેવી જોઈએ.
દમ સાચી વાત હવે. સિટીમાં છે ને બધા પોપ્યુલેશન પોલ્યુશનથી બધા એટલા કંટાળી જાય છે ને. બે દિ-દિવસ ની રજા મળે ને. તો બધા હવે ગામડા તરફ ભાગે દરેક હવે મોટા મોટા જે પૈસાદાર વર્ગ છે ને શું કરે છે ખબર. તે ગામડામાં એમનું એક ફાર્મ હાઉસ બનાવી રાખે છે. અને જેવી એમને એક બે દિવસની રજા મળે ને. તો ત્યાં ફાર્મ હાઉસમાં જે અરે હવે તો આપણા અમદાવાદ જેવા નાના નાના સિટી માં બી તમને ખબર હો તો નાનું ગામડું બનાવે છે કે ત્યાં એક કુવો હોય. ગામડાની જૂની જૂની જે રમત હોતી ભમેડો કે ઓલા ટાયર. કો ટાયર જલાવવાનું કે ટાયર ના હિંચકા ખાવાના. કે ના ઓલી ઘંટી રાખે ઓલું પેલા ના લોકો ગામડાના લોકો લોટ દડતા હતા. એ લોકો એવું બધું બનાઈ. ને એવું રાખીએ છે તો આપડા છોકરા હોશે હોશે ત આપણને ફરવા જાય હવે તો. કે ચલો મમ્મી આપણને ત્યાં લઈ જ‌ઉ. પછી એ લોકો ત્યાં ગામડા ની બધી નાની રમતો રમે ઘંટી કરે નાનું કુંભાર જેવું બનાવ્યું હોય ત્યાં ઘડા બનાવે એટલે એવી બધી એક્ટિવિટી કરીને લોકો થોડાક એક બે દિવસ તો એક બે દિવસ માટે. પણ શુદ્ધ હવામાં જઈ ને તાજા તાજા ત્યાંના એ લોકો આજુબાજુ જે વાડીઓમાં. ફ્રૂટ ઉગતા હોય આપણને સમારીને આપે કાકડી છે ટામેટા છે કેરી કેરી ની વાડીઓ હોય તો આપણે વાડીઓમાં ફરવા જઈ ને આપડા છોકરા. કેરી તોડી તોડીને ખાય એની એ લોકોને મજા આવતી હોય છે. એટલે આવું બધું કઈક અલગ કરીને થોડાક તો દિવસ માટે બી આપણે એવું ગામડા ની સુધ હવાની અને શુદ્ધ ખોરાક નું. આપણેે એરેન્જમેન્ટ કરી શકીએ છેએ શહેરના લોકો પણ હવે ઘણું બધા એવી રીતે તે કરતા થયા છે.
હા એ તો છે જ કારણ કે હવે લોકોને ચેન્જ માટે એ જ વસ્તુ છે કે આપણે એવી જગ્યાએ જઈએ. કે જેવી એવી જગ્યા હોવી જોઈએ કે જેનાથી આપણે પ્રકૃતિની નજીક હોઈએ. કારણ કે હવે એના છોકરાઓને તો તમે જોજો કે બે મિનિટે લાઈટ જશે ને રાત. તો એ લોકો ગભરાઈ જશે કે લોકો અંધારામાં તો રહી જ નથી શકતા. અને જે રાત્રે જે તારા દેખાતા હતા પેલાને. જમાના માં કેવી રીતે તો એ આખું આકાશ ભરેલું દેખાતું હતું. પણ હવે આ પોલ્યુશન ના લીધે ને લાઈટો ના લીધે. તે રાત્રે આપડણે છોકરાઓને આકાશમાં તારા તો બતાવી નથી શકતા કારણ કે દેખાતા જ નથી. તો એવું આકાશ બતાવવા માટે પણ આપણે છોકરાઓને ગામડામાં લઈ જવા પડે. કારણ કે મને યાદ છે થોડા વર્ષો પહેલા અમે કચ્છ બાજુને એવી રીતે ગયા હતા. તોર. રાત્રે અમે આકાશ જોયું ત્યારે તો આખું તારાઓથી ભરેલું હતું. તો. મને પણ ત્યારે જોઈને નવાઈ લાગી કે આવું આકાશ તો મેં કેટલા વર્ષો પછી જોયું. તો છોકરાઓ નાના છોકરાય તો મને લાગે એવું જોયું જ નહી હોય કે આકાશ આટલા બધા તારા હોય. તો એ બધું બતાવવા માટે થોડું પ્રકૃતિની નજીક લાવવા માટે કે અંધારામાં પણ રહી શકે. ક કે રાત્રે આકાશ આટલું સરસ લાગતું હોય એ એ લોકોને બતાવવું જોઈએ તો એ બધી વસ્તુ માટે પણ થઈને આપણેે એ લોકો. પપ્પાને જયારે પણ ટાઈમ મળે ત્યારે આવી રીતે ગામડામાં કે એવી રીતે લઈ જવા જોઈએ. ત્યાંની હવાફેર કરવા માટે પણ એ લોકોને લઈ જવાય. અને આજે નાની નાની થોડી બાબતો છે કે જેનાથી એ લોકો એકદમ અજાણ છે તો એવી બાબતો પણ આપણે એમ એ લોકોને બતાવી શકીએ અને શીખવાડી શકીએ.
એ તમારી એકદમે વાત કરી ને કે બાળકોને મને મારું નાન પણ યાદ આવી ગયું અમે લોકો. કો નાના હતા ને ત્યારે મારા બાદાદા ગામડામાં રહેતા હતા. તો અમે દર દિવાળીમાં એવી રીતે અમારા ગામે જઈએ. તો એમાં જે રાત પડે. ઉનાળાના વેકેશન માં જતા હતા અને રાત પડેને. ત્યાં તમને ખબર હોય તો પાટીના ખાટલા હોય. અમારા બા છે ને બધાના પાટરીના ખાટલા લાઈન સર બહાર ફળ્યું હોય એમાં મૂકી કીધે અને જે કુદરતી ઠંડનો પવન આવે ને તો તમે એસીને બી ભૂલી જાઓ એટલો સરસ ઠંડો પવન આવે ને કે પાંચ મિનિટમાં તો આપણને ઊંઘ આવી જાય. પછી અમને લોકો ત્યાંનું એક અમારા ગામમાં એક તળાવ છે ત્યાં લઈ જાય. ત્યાં અમે નાઈએ. તમને કે કો અમે સ્વિમિંગ કરતા બી તળાવમાં જ શીખી ગયા નાના હતા ને અત્યારે. એક સરસ તળાવ પછી એક મંદિર હોય, ત્યાં રોજ આરતી કરે. એવી રીતે અમે ગામડામાં નાના હતા ને ત્યારે ઘણા જતા હતા. પછી આજુબાજુ અમને બધી વાડીઓમાં અમારા બાજુ જોવા લઈ જાય. ચીકુની વાડી હતી, જામફળની વાડી હતી. એટલે એ બધું અમે નાનપણથી જોય છે ને તો પણ એટલી આમ મજા આવેય ને કે વાહ વાહ જાત તે ફળ તોડીને ખાઈએ. હવે, તેવા ખાટલામાં સૂઈ જઈએ. જયારે સિટીમાં તમારે માટે એ બધું શક્ય જ નથી. કારણ કે તમારે એ બધું કરવું હોય પણ તમને ચોખ્ખી હવાજ ના મળે તો તમે કરી જ ના શકો?
હા, હવાઈના મળે અને પાછું હવે છોકરાઓ તો આવી રીતે ચીકુના ઝાડ કેવા હોય? કે જામફળના ઝાડ કેવા હોય. એવું તો મને લાગે આજકાલના છોકરાઓને કઈ ખબર જ નહી હોય કે કેવા હોય. તો ઝાડ જોયા હોય તો એ લોકો એમાંથી આવી રીતે ફળ તોડીને ખાય ને બસ એ લોકોને શીખવાડવા માટે આ બધી વસ્તુઓ બતાવવા માટે થઈ. અને આપણેે એ નક્કી કરવાનું કે જયારે વેકેશનમાં કે જયારે એ લોકોને રજાઓ હોય. ત્યારે આવી રીતે એ લોકોને અલગ પ્રવાસ કરાવડાવવાનો આવી જે કુદરતી જગ્યા જગ્યાઓ છે. ગામડાઓ છે, એવી જગ્યાઓ એ લઈ જવાના અને જે આપણા તરફથી આપણે એ લોકોને શીખવાડી શકીએ. એ આપણે કરવાનુ ચલો ત્યારે. તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. આવજો